હા નમસ્તે બેન જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છે
બસ મજામાં છું તમે કેમ છો
બસ હું મજામાં છુ
હ
દોધ બે હા ઘરનું કામ હોવે છે. આટલું બનાય છે અને પોચો લગાવનું છે.
પણણું કઈ કરો તમે જાડું નીકળવ ત
નથી રોટલેસ બનાવું છે એટલે બ બળી ગયો ઠ
અચ્છા
હમ
મારી છોકરી ઉઠી છે તો ફોન માંગે છે તો આજકાલ તો ફોન ન જમાનું ખટરું ખરાબ છે મતલબ અતરુ ફોન ચલાવે અતરું ફોન ચલાવે તો સ્કૂલ મેલવાનું બેઠું છું તો મારે
હ
હસબેન્ડ ને કેવાય કે બકુલ નથી મેલું છોટી છે છોટી છે પણ હ ફોન ન તો આગે છૂટે જ છે થોડોક
હા થોડો ફોન છૂટે છે ને અમારે બી તો ભેજ્યો છે ને બી તો
આજ બીજ રોય ત નને
હા આજ ભેજયો છે મને તો નથી પતો દેખ્યો છે તૈયાર કરીને માને ખડાછા તો તેજ છે દયિત આસ તો નથી રોય દેખાયું તો નથી પછી કઈકતું
યોસું ટેનસન હછ રોવે રોવે રોવે તો કસ કઈ કર છે
હમ અરે કઈ નથી દોમિન રોવે છે ને બચન નથી રોવે છે અડું કઈ નથી પણ તમે તો અ પિર જવું છે તો પછી બધા ટેન્શન હોય છે ને
કઈ નથી થોડા જણ જ આવે છે હું બદા ન પછ નહીંશું હું છોકરાને વેરે આજકાલ તો નહીં ભેજે તો ઘરનું બેઠા બેટા તમારી નણદ ની અવાજ ઘણી આવે છે
અચછા હ વઠને વાતો કરે છે મમી
હા પ
હમ હ
હું કઈ નથી બસ હવે ઝાડુ લગાવું છું થોડું તો સુગર ઉઠીને ટિપપન બનાવે છેને હા બેવા છોકરી ઉઠી જ છે તો બોલે છે મારે ટીવી ચાલુ કરો તો ટીવી નું દે કે કાર્ટૂન લગાઓ. બિલકુલ તો કાર્ટુ એ બધા બધા ચાલે એ ચલાવો વો ચલાવ.
હમ હા સાચી વાત હે ટીવીઓ મેં તો ઘણો ચાલે છે ને હણા ટીવી કોઈ દેખી નથી કોઈ કણી દા કોઈ દે ટાબર બાકી તો સબ ફોન ઘુસેરે વે છે ને
હા પણ યુટ્યુબથી ચલાઉ છું ટીવી નઈ
હા હા.
ફોન મારે હવે તો નને યુટ્યુબ ચલાવીને હ દેખ્યા કરે છે બેટી બેટી. યુટ્યુબ ને બી અતિ પરેશાન કરે છે. ઇએ તું એની દેખું મુ ઓની દેખું ઇ એની દે તું કોની દેખું પરેશાન કરે છે એ પચીસ વાર તો એ ચેનલ ચેન્જ કરે છે એ નહી દેખું છું ને ઈયની દેખું છું ન
ના ના ટાબર છે ને નાના બાળક તો કરે છે ને. હમ્મ.
હમ્મ ટી. વી. મુકુ ન હર ચીઝ છે ઓ દેખું છુંને ડાન્સ દેખે છે ન ગરબનો અતરો શોખ છે કે દાંડિયા લાઈને ખેલે છે.
હમ્મ અ તમારી દીકરી તો વકેેલ છે હમ્મ હમ્મ.
હા ટીવી ચાલુ કર્યું તુ અબે હેન મારે તો થોડું કામ છે સિલાઈ નું આજથી સાર્ટટ કરું છું બધું ટાઈમ વિયો ગયો મને બી કામ કર્યા નું. હવે ફોન આવે છે સબેનાની તમારે તો તબિયત ઠીક છે તો માની સ્કૂ કાઢો છું એકાદું
સાચી વાત હે તમે સિલાઈ કરો છે એ તો
તો મારા હસબેન્ડ ન હગું કરે છે કે તમે તો સબ જગા સિલાઈ નું ગાબુ ગાબું કરે છે. તો કા શું દે પલંગ નાખું છું તો રીને પલંગ નું ઉઠાવું વાપસ કપડો નીકળવું વાપસ
હમ્મ. સાચી વા
તો હસબેન્ડ માગુ કરે છે કે
હ અ. હવે મન હજબેન્ડ તમારે હજબેન્ડ ને લાગે છે કે વિકોરુ પડ્યું છે જે જણે હાકો
હમ્મ તો કોણખું શું કપડું દેખાવે તો છે જ નહી.
હા સાચી વાત.
કે બધો કપડો છે ને હું કરો છો ને કરો છો કા કરીશું કા કપડુ કમરામાં રાખ્યું હતું તો વડી ખાલી કરિયો કમરો
હમ્મ એ તો એને પોચેલો બઉ છે ને તો વડા ત પાણી લેવા બાત કરતી કરતી આઈ ગઈ છે. સોચો કે વા પોત ચો લાગે છે તો કામ બી હો જાવે છે એને બાદ બી હોજાવે છે.
અચ્છા એસે.
હમ્મ.
હમ્મ સહી કર્યું છે તમારે કામ તો છે.
પરમે તો કાલ ગપીયર ગઈ છે ને
હમ્મ.
પેલું તબિયત તો ખરાબ છે હમ્મ
નલમી પાણી આવે તે ની તમારે તો ફૂલ આવે છે
નળ માય નલમાં પાણી આવે છે ને પણ પોચારું પાણી તો વાડામ લઈ જવું પડે છે ને ક્યુકી ત ટંકી ખાલી હોય છે તો ટંકી ને ઉપર પકડને ભરની પડે છે ને તો બધી ટેન્શન હોવે છે કે ટેન્શન ખાલી હોવે છે પછ એ શું કરે છે કે અન પાણી ટંકી કુણ ભરે બાર બાર ટંકી કુણ ભરે છે
હમ હમ મા છોકરી ઉઠી ગઈ છે
હા કઈ ન
શીતલ ને કહ્યો છે કે મેં કેવા છોકરી નું હોબી છે તો હમ બધા ટાઈમ હોવા છે બાત કરવાનું કરવા છોકરા છોરી પટે બાત કરવા દેવે હે તો મારે સા ફેમિલી મેં એવુ જ કેવે છે તમ તો કોલ બીની કરો સો આજ કલ તો ટાઈમ બીની મળે છે હ દેખવાનું બર્થડે નું એનિવર્સરી નું ભૂલી જઉં છું મોજું લગાણું પુરા દન કટી જ આવે છે
પછી મને અતરું લાગે છે વારે લગાવી દીધું દો મિનિટ લાગે છે તો ટાઈમ પતો ન પડે છે ટાઈમ કથ નીકળે છે
હમ ખાઉ ન હોય આયા ને બી ઘાઉં નું આયાને બી મહિનો જોઈ લે છે તો બી કામ ની ગ છે બી લાગે હા બધું થાય છે
હ છે ને કે ક જાયને છે ને તો બાઈક પે ગઈને આવીને બ દુ બહું દૂર પડે છે ને મારે તો પૂરી થક ગઈ છે પૂરે અ કાલ તો આવેને પડગી છે તો સુબે જ ઉટી ડાયરેક્ટ ઓર સુબે બી વાઇ બસ આ ગ ને તોપ બસ પી પી પી પી કરે તો અની જ ખુલી છે તૈયાર કર્યો વીને અને સ્કૂલ ભેજયો
હમ
છે કોબી હતી તબિયત ઠીક નથી હોવે છે
હમ થકેલું જ તો આજ વિગની સ્કૂલ નઈ મેલો તો ચાલતું હતું તમેં થકેલી
ઘરે તો તો ઘરે પરેશાન કરે છે પૂરો દિન કઈ કરે છે
તમ અત્રી દેર બાઈક નું બેઠું છે મેં તો એક આતું બીલું બૈકનું બેઠું છે પૂરો દિન કમર દુખે છે
હમ મેં તો દો ઢાઈ ઘંટા તો ગઈ દો ઘંટા આઈ દો ઢાઈ ઘંટા સમજો પાંચ સાડા પાં
અત જે બેઠક ની વ્યવસ્થા સઈ કેવ બેઠક બાઈક નું અતરી બેઠક મેં એકદમ બેટર લવી છે ને બાઈકમાં છે તો
હમ
બેટે બેટે ના પગ થાકવા લાગી જ છે કેકે પગ લટિયા રહે છે નહી તો સુજન આવેલી છે મારે છે
હસબેંડ આવે છે લેજાવ છે કઈ બધ વેનમે હોસ્પિટલ વગેરે જ આવે છે દવાખાને જ આવે છે.
હમ.
હ.
સઈ.
પ. તે લાગે છે ને મેં બાલ્ટન પા લગે હું.
હમ કોણ
બો રીના પૈસા નથી બાર એના પૈસા
હમ. હમ પેચાણ શું કરવા અમારું નામ નથી લેવતું જો વાતરુ
હા.
તું નામ લક્કી કે એવું તું તું વાત નથી.
હા હા તો ખડાા હૈ જો.
એ. મારે બી ઘરનું બડે કામ ચાલે છે મશીન ની અતરી અવાજ આવે છે આખું બ મા. કેશ.
હા મને બી.
તમારી અવાજ છે કટી છે.
કટે.
હમ.
ઘડામાં ખડી છે ઘરે જવું છે.
અચ્છા એમ કોઈ વાત નઈ તમે આરામ જાઓ છો.
હમ.
તમે હરામાં જાઓ છો હાર જ તમારી બાલ્ટી છે હાથ તો તમે. જ એ પડોો તો પાણીમાંય.
હ.
તમે હ.
હમ હમ.
જાાવ છો આરામન. ઠીક છે બેન તમ ગતમ ઘરે જાવ. ઠીક છે.
હ તમે ફ્રી હોવે તો પછો કોલ કરો ઠીકે.
ઠીક છે.